હા જી બોલો
બસ મજા તમે કેમ છો?
બસ મજા છે જો અચ્છા વાત કરવી તે મારે એ જાણવું વું હતું કે મારું બાળક જે આઠમા નોવ માં માં ભણે કોલેજના નોટસ ટ્યુશન ના નોટ નોટસ મોબાઈલમાં જ આવે છે ઈમેલમાં આવે એ ક્લાસની વેબસાઇટ પર જઈ ને જોવાનું લેપટોપ અને ટેકનોલોજીનો ઉપયોગ વગર અભાય છે તો એમાં હ એવું થાય છે ક્યારેક ક્યારેક છે ને અ જાય છે તો હવે આ આ સમસ તું મતલબ કે જ્યારે ઈ ભણવા બેસે ત્યારે ફક્ત
હા તમે જે કીધું ને એ ઘણી વખત પ્રોબ્લેમ આવે છે અને ઈ પણ વાત સાચી છે કે હમણાં બધા જ જે પણ સુ સ્કૂલો છે કે આપણે કોલેજો છે કે ક્લાસીસ છે એ બધા જ આપણને હમણાં અ એવી રીતે ઈ લોકોને પીડીએફ મોકલે છે એટલે આપણી પાસે બીજો રસ્તો બી નથી એમને આપને ફોન કે બધું આપવું જ પડે છે બાળકોને તો મને મારા હિસાબે છે ને આપણે એક સમયગાળો આપીએ એમને કે સપોઝ આપ કા તો પછી છે ને અગર આપણી પાસે અવેલેબિલિટી છે તો આપણે એના પ્રિન્ટ આઉટ પીડીએફ ના કાઢીને આપી શકીએ પણ ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણે પીડીએફ નથી કાઢી શકતા પછી એટલું લાંબુ પ્રોસીજર હોય છે એનું અ કે એટલા બધા પેજીિસ કરવા એ બધું પોસિબલ ન હોય ને તો મારા હિસા હસાબે આપણે એમને એક એક કલાકનોો એ રીતે સમય આપવો અને વચમાં કમાં આપણે થોડું ધ્યાન તો રાખવું જ પડશે કે બાળકો બીજે ક્યાં ન ભટકે પણ તો એ આ એક સમસ્યા તો છે જ તો એને ઓછી કરવા માટે મ લાગે છે કે આપણે એમને એક કલાક માટે તું એમાંથી વાંચ અને અગર બની તો તમને એવું લાગે કે સપોઝ પચાસ પેજ વાંચવાના છે તો પચીસ ના આપ આપણે પેલા એકવાર પ્રિન્ટ આઉટ કરીએ બાકીના એ જોઈએ પછી કે એ લોકો પ્રિન્ટ આઉટમાંથી કરી શકે છે કે નથી કરી શક અર એમાં બી ટાઈમ વેસ્ટ કરતા હોય એવું લાગે આપણે એને જતું કરવું અને નાના બાળકો માટે ખાસ કરીને પ્રિન્ટ આઉટ કાઢવા થોડા મોટા બાળક હોય ને એમને થોડી સમજ આવી જાય તો આ પછી આપણે એમને થોડું અલાવ કરી શકીએ કે એક કલાકને બદલે હવે બે કલાક તમે ઓનલાઈન લઈને એવી રીતે આપ અભ્યાસ કરી શકો છો તો મને લાગે છે કઈક રસ્તો નીકળે એકદમ હંડ્રેડ પસ ગે તો આપણે આજકાલ ના બાળકો શું એટલું ધ્યાન એક જ વાતમાં લગાડે એટલા તો સક્ષમ થોડા ઓછા જ છે પણ તે છ તા પણ એક નાનો એવો પ્રયત્ન આપણે કરી શકીએ કે આપણે એ નાના બાળકોને એક કલાક અને મોટ બાળકોને બે કલાક એવી રીતે એક ટાઈમ નો એક ગેપ આપીએ કે બે કલાક તને આવી ઓનલા ભણવાનું છે એમાંથી તું જો અને આપણે એમને ટાર્ગેટ આપી દેવાનું કે તું આટલો જ કર આટલા આટલા એક વિષયનો આટલા પેજિસ કરીને દેખાડતો તો આપણને અંદાજો આવશે કે એટલા દિવસમાં એટ આઈ મીન એટલા ટાઈમ માં એ કરી શ અને સાચે જ કરે છે કે નહી અને વચમાં વચમાં આપણે થોડું જઈને ધ્યાન તો આપવું જ પડશે એવું મને લાગે છે
આઉટ કાઢવા જઈએ તો સૌથી પહેલા અં તો ખર્ચ પણ નોટ્સ આજે બધા સબ્જેક્ટ્સ હા બધાના જો આપડણે પ્રિન્ટ આઉટ કાઢીએ તો વધી જાય એવું છે અને સાથે સાથે પાના વાપર્યા એટલા કાગળ વાપરીએ થાય તો એની સાથે તે મને લાગે મોબાઈલ કઈ આ આપીએ અને લાખનો આપણે એને સમય આપીએ કે એક કલાક લાખ ભણી લાખ મોબાાઈલ વાપરવા આપી કિષ્ટ કદાચ અવ્યવસ્થિત ભણી શકે કારણ કે મા સારી ચિંંતી ગઈ કે હમણાં આઠમું ધોરણ છે આ ધોરણમાં જયારે ભણવાનું ખુબ જ વધી જશે આ વસ્તુ એને આદત બની જશે કારણ કારણ કે કેુ રમવાનો અને રમવામાં એટલો બધો આનંદ આવતોું હું ગમતું જ નથી હોતું